હાલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં બસ આ થોડુંક જમવાનું ઓલમોસ્ટ બની ગયું છે હવે મારા હસબેન્ડ તો પછી જમે પણ મેં તો હું ટાઈમ પર જમીને પછી વોકિંગ કરવા જતી રેવા
અરે વાહ સરસ કરો છો તમે વોકિંગ પર જાઓ છો હુ પણ છેને દર અ દરરોજ સવારે લગભગ છે ને ચાલીસ મિનિટ સુધી તો ચાલવા જવઉું જ છું અ ટાળતી જ નથી કોઈ દિવસ પણ ચાલવા જઉું જ છું એનાથી જો શરીર અને મન પણ કેટલું સરસ તંદુરસ્ત રેય છે
અરે તમે તો મને તો સાચી કેવ ને મને તો આમ એમ લાગે કે આમ સડે ભી હું તો નહી છોડું આમ કેમ કે એટલું ગમે ને ને મને તો આમ ઠંડી માં તો બો જ
ખરેખર વોકિંગ કરવા ઘણા બધા આપણને ફાયદા થાય છે જો શરીર તો એકદમ શું કહીને ફૂતીલું રહે જ છે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને નિયમિત ચાલવાતી છે અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલમાં પણ અ નિયંત્રણ રહે છે
હમ
હમ હા અને વજન તો ઘટવાનું છે જ એ તો એમાં મદદ કરવાનું જ છે હમ હમ એ સારું છે ચાલવું જ જોઈએ શરીર માટે ખુબ સારું છે લગભગ રોજ નુ દસ દસ હજાર તો ચાલવા જ જોઈએ
હા મારો તો બંને ટાઈમ ફિક્સ ને મારે તો આમ છોકરાને ભી બો ગમેમ સન્ડે સન્ડે મેં તો સેટરડે ભી આમ છુ ટી હોય ને તો એ લોકોને સા તે લઈ જોયલકોને ભી બો ગમેમતા સારું ગાર્ડન બનેલું છે વોકિંગ કરવાનું બધા ચૂલા ને આમ એલ્કોને ભી બો ગમે એમ ને સવાર નો તો કઈ માહોલ અલગ જ હોય ફ્રેશ આમ તાજી હવા અનેમ
હમ હમ સાચું કીધુને લીલા ઘાસ ઉપર સાચું કીતો ને લીલા ઘાસ ઉપર વગર ચ પલ ચાલે તો આંખો માટે પણ કેટલું સારું હોય છે અને સવારના સમય તો બસ, પક્ષીઓ નો મધુર અવાજ હોય બધા ગાર્ડનમાં. આવેલા હોય તો, હજુ ચાલવાની મજા આવે.
હમ, અમારે તો આમ તેટલા જ લાગે. લગ્ન પછી મે તો બહુ આમ. હું જામ છેવડું હશે. સવાર નુ તો ચાલવાનું જુવે જ ભલે. ત્યાં સુધી ની જોવાય ચોમાસામાં. સલત
હમ, હમ.
જ આમ બિલ્ડિંગ પછાડી ભી ચાલવા તો જાઉં છુ, ભલે આટો મારવા કે નીચે આમ.
સરસ વાત છે, તમારે જવું જ જોઈએ અને દરરોજ ચાલવાથી જો ને કેલરી. પણ બંધ થાય છે, અને. ધીમે ધીમે મેં કીધું જેમ વજનમાં પણ ઘટાડો તો થાય જ છે અને સાથે સાથે જે શરીરની ચરબી હોય છે, ઈ પણ આપડી ઓછી થતી જાય છે. હમ્મ નહીં નહીં નહીં-ચાલવાનું તો કઈ નુકસાન જ છે જ નહીં ફાયદા જ ફાયદા છે. અમ જો ને, કેટલા લોકોને તો ડાયાબિટીસ. થી પણ પીડાતા હોય છે અને એ લોકો માટે વોકિંગ એક કેટલું ફાયદાકારક હોય છે.
સાચી વાત તો મને તો આમ નહીં ચાલુ એટલે મ. તો એ દિવસ આમ કંઈ મોડલેસ જ મની કંઈ મારું મોઢું મને એમ કંઈ અલગ જ લાગે.
અરે, સાચું સારું છે.
ખાલી એક થોડું કામ આમ બસ માસિક વાળું આવે ત્યારે થોડું આમ લાગે ભઈ થોડુંક. પણ તો ભી આમ થાય, થાય, ત્યાં સુધી તો. જવું જ આમ, બ શરીર માં થોડુંક લાગે કે ભાઈ, ની એ દિવસે થોડુંક ઉપર-નીચે થઈ. જય શકે
સારું છે, અને ચાલવા તો જોવું જ જોઈએ, તમને ખબર ડોક્ટર પણ અ સલાહ આપતા હોય છે કે નિયમિત ચા અ ચાલવું જોઈએ તેનાથી શુગર લેવલ પણ નિયંત્રણમાં આવે.
હમ્મ વેલકોના તો જો એલકોને તો ચલાવવા જ જોય ને એ
હમ્મ ચાલવુ જ જોઈએ એ લોકોને હમ્મ મને પણ છે ને ઘણી વખત કામના અ પ્રેશરથી છે ને અ કોઈ વાર મન ભારી થઈ જાય તો એ સમય પણ હું છે ને કાનમાં મસ્ત મ્યુઝિક નાખી અને વોક માટે નીકળી જાઉં છું. તો મને સરસ લાગે, એવા સમયમાં વોકિંગ ખુબ જ ઉપયોગી હોય છે. સવારે મસ્ત અ હા તાજી હવા હોય તે ચાલવામાં પણ કેટલું સરસ સરસ લાગે એટલે આપણું જે સ્ટ્રેસ હોય એ પણ ઓછો થઈ જાય અને દિવસ. સ્મૃતિ સુ કે સુ કે સ્પીડ આપડામાં આવી જાય.
હા, સાચી વાત.
હમ્મ
હમ્મ હમ્મ અવાજ કપાાય.
ખાવાનું તમારું પણ. પણ વોકિંગ તો જરૂરી જ છે ચાલવાનું
મેને સારું છે અ
હા અમારે તો સન્ડે બી
અને સારી હા નઈ નઈ કરવું જોઈએ હુંતો કેવું રાત્રે પણ જમ્યા પછી અડધો એક કલાક વોક કરવું જ જોઈએ કારણ કે છે ને એનાથી ઊંઘ પણ સારી આવે છે અ વોકિંગ કરવાથી નિયમિત કરવાથી ઊંઘ પણ સારી આવે છે. અને હલો હા અને જે આપડા જોઈન્ટસ દુખતા હોયને એના માટે પણ વોકિંગ કોસ સારું એવાય છે.
સારી વાત તમારે કઈ પગની બીજી તક લીફ તમને
હા હા એ મારું થોડુંક પગ બોઉ દુખેને તો મને પણ ડૉક્ટરે એજ કેધું ચાલવાનું અ રાખવાનું મારું ચાલવાનું ખૂબ જ ઓછું થાય છે એટલે મને ડોક્ટરે સ્પેશ્યલી કીધું છે થોડુંક ચાલવાનું અને પગની એક્સસાઈઝ કરવાની એટલે હું કરું છું એટલે નિયમિત ચાલવાથી છે ને અ એજ સાંધાના દુખાવા પણ થોડા ઓ ઓછા થઈ ગયા છે. અને શરીર પણ એકદમ લચિકતાવાળું બની ગિયું છે. એટલે એ સારું છે એમ
હા ગમે આમ થોડુંક ને જીએ સવારે સવારે આમ વોક કરીએ તો આમ બધા આમ સવારે જોઈએ ને વડીલ લોકો ભી એટલા સરસ રીતે બધું આમું યો યોગા વોગા કરતા હોય એ લોકોને જોઈએ તો એમ લાગે કે ભાઈ બો જરૂરી છે.
સાચું કીધુ હા હા તમે સાચું કીધુ ગાર્ડનમાં તમે જો તો વૃદ્ધો લોકો પણ અ વોકિંગ માટે આવતા હોય છે લોકો પણ એક્સરસાઇઝ કરતા હોય છે એટલે મારું તો એવું છે કે દરેક ઉંમરના લોક હોય પણ વોકિંગ તો કરડવી જ જોઈએ આ કરવી જ જોઈએ અને વૃદ્ધો માટે તો ભલે એ લોકો સ્પીડમાં નહી ચાલે તો પણ શું કે ધીમા ધીમા પગલા ભરે તો એ પણ એ લોકો માટે તો સારું છે
હમ્મ સાચી વાત કીધી તમે
જો એ એક્સરસાઇઝ કરવા જીમે જાય છે આમ તેમ જાય છે એના કરતા તમે કન્ટિન્યુ વોક ચાલુ રાખો ને તો પણ એ ખૂબ ફાયદાકારક છે અને ઓછા ખર્ચની અ જરૂરત પડે એમાં તો કોઈ ખાસ સાધનોની પણ જરૂરત નથી હોતી
હમ્મ એમાં કઈ નઈ જોએ બસ આપણને આપણા બે પગ ને બે હાથ ની જરૂર પડે બીજે શું જરૂર પડે એ કઈ ખર્ચો નહી પૈસા વગરની એક્સરસાઇઝ
કપડાં પહેરી લેવાના યોગ્ય ચંપલ પહેરી લેવાની બસ અને ચાલતા રહેવાનું બરાબરને હમ્મ
આપણા મુજબ આપણે જતા મતલબ આપણા મુજબ આપણે જતા રહીએ આમાં કઈ ફિક્સ નથી એમ
હા એ તો કઈ ટાઈમ ટેબલ ફિક્સ ન હોય કઈ જ ના હોય
તો સાચી વાત છે તમારે ભી ફિક્સ
ડેલી જાઉં છું હું સવારે ડેલી તો અ ત્રીસ થી પિસ્તાલીસ મિનિટનું ચાલવાનું અ રાખું જ છું અગર કોઈ વાર સવારે નહી જવાયું હોય મારાથી તો હું સાંજે તો જાઉ એટલે જાવ જ છું
હમ્મ
એનાથી શું આખો દિવસ આપણે ઘરમાં રેયલા હોય ને તો એનાથી પણ થોડું આપણને શાંતિ મળી જાય અ મન પણ પ્રસન્ન થઈ જાય અને જીવન વધુ સ્વસ્થ બની જાય ને બહાર જઈએ તો આપડે મૂડ પણ સારું બની જાય આપડું
ચલો કઈ નઈ હવે તો કેવું ને એટલી બધી સુવિધાઓ ગાડીઓની થય ગયે છે એટલે આખા દિવસની એક્સરસાઇઝ જોવા જઈએ તો આપણી એજ થાય સવાર સાંજ બીજું તો. કંઈ શું એક્સરસાઇઝ, ઘર નું કામ? થાય, એમાં બી હવે અડધું કામ.
મશીન આવી ગઈ છે, હવે તો ઘરમાં કામ વાળા આવી ગયા છે. એજ એ સાચી વાત, સાચી વાત એટલે વોક એ એક સરળ અ પરંતુ. હમ્મ હમ્મ એજ તો સાચી વાત છે. મતલબ આ વોકિંગ તો એક સરળ અને ખુબ જ ઇમ્પોર્ટન્ટ આપણું એક્સરસાઇઝ બની ગઈ છે જે લાંબા ગાળા અને સ્વાસ્થ્ય માટે લાભ આપે છે આપણને. પૂડા પહેરે ની હમ્મ બીજું બોલો
બસ શાંતિ ચાલ્યા કરે થોડુંક પચી જાય ખાવાનું તો પાછું એ જ અમારે તો શેડ્યુલ જ એવું બનાઈ મૂકેલ માર તો રૂટીનુ શેડ્યલ જ એવું બનાઈ દીધું. તું છે એટલે આમ થઈ જાય મારાથી તો આમ
નહીં નહીં સારું છે શેડ્યુલ બનાવેલું હોય કે ભલે ન હોય પણ છતાંય વોકિંગ માટે તો જવું જ જોઈએ. સમય નક્કી કરી જ દેવાનો. હમ્મ. અને નિયમિત આપણેે વોકિંગ રાખીએ ને તો આપણે સ્વાસ્થ્ય માટે તો કેટલું બધું સારું છે. કોઈ લોકો કેવા બહાના કાઢ હોય ને કે મને સમય નથી મળતો અને મને આ નથી મળ તો પણ એવું કહી જ નથી આ આખા દિવસમાં આપણે શું આપણે પોતાના માટે એક કલાક નહીં કાઢી શુ કલાકમાં બધું જ થઈ જાય છે એક કલાક જોડે ફોન પર લોકો વાતો કરતા પણ એક કલાક કાઢી લે છે તો હું તો એજ છે કેવું છું કે જયારે તમારે લાંબી વાત કરવી હોય તો ચાલતા-ચાલતા જ કરવાની જેથી તમારું વોક પણ થઈ જાય અને વાત
હા એતો આવ ઘણા જણ ઘરના કામ બી એવી રીતે જ કરે વાત કરતા કથા કરી લે.
હમ્મ, હ એ જ તો‌ એટલે ચાલવાનું રાખી દેવાનું એવી રીતે કે તમને ખબર છે કે, આ બેનપણી જોડે મારી લાંબી વાત ચાલશે તો ચાલવા માટે નીકળી જવાનું.
હા, સાચી વાત.
પણ સાંજે ચાલ સવારે ચાલવા માંડીશ ત્યારે તમને જ ફોન કરી દઈશ લાંબી વાતો પણ આપડી થઇ જશે અને વોક પણ થઇ જશે. હમ્મ, ઠીક છે ચાલો તો પછી મળીએ આપ. આપણે. એને શું ચાલો આવજો.
આવજો.